હલો
હલો જય શ્રી કૃષ્ણ
ના કેમ છો તમે
બસ મજામાં છું તો તમે કેમ છો
હુ પણ મજામાં છુ
હા હવે તો કેટલી ગરમી પડી રહી છે ને
ખત ગરમી છે અને છોકરાઓને ઘરમાં રાખવા એટલા મુશ્કેલ થઈ જાય છે ને
હા એ તો છે જ પણ તમે શું કરો ને છોકરાઓ માટે આ આવું બધું ઈન્ડોર ગેમ્સ રમાડો તો એ છોકરાઓ ઘરમાં રહીને કઈક રમી શકીએ.
હા એ પણ સારો આઈડિયા છે તમે જુઓ ને આજકાલ મતલબ છોકરાઓ બધી આઉટડોર ગેમ તો જાણે ભૂલી જ ગયા છે તમને નથી લાગતું આજકાલ બસ બસ છોકરાઓ મોબાઈલ પૂરતાં સીમિત થઈ ગયા છે.
એ તો છે જ આજકાલ તો છોકરાઓ ખાલી મોબાઈલમાં જ સીમિત રહી ગયા છે આ આઉટડોર ગેમ્સ કે ઈન્ડોર ગેમ્સ કોઈ પણ ગેમ્સ રમતા જ નથી આઉટડોર ગેમ્સ આપણે કેટલી રમતા આઉટડોર ગેમ્સમાં કેટલી મજા આવતી આ ક્રિકેટ ખેલવામાં કે પછી બેડમિન્ટન ખવામાં અને ખોખો ખોખો તો ખેલવામાં બહ મજા આવતી.
સાચી વાત છે આપણા ટાઈમે આપણે એવી કેટલી બધી ગ ગેમો રમતા હતા અને એ બધી પારંપરગ ગેમો અમુક ગેમો તો હવે વિલુપ્ત થઈ રહી છે છોકરાઓ જાણતા જ નથી જેમ કે આપણે તો કેવું પેલું સાત સિત્તોડિયા રમતા પર્વત પાણી રમતા. કતા પછી ઓલું કબડ્ડી ખો ખો. હા અત્યારના છોકરા એ બધું કશું રમતા જ નથી અને જોુઓ ને ઇન્ડોર ગેમમાં પણ અગર એ લોકો હવે તો આજકાલ બધી ગેમો જાણે કે લૂડો છે કેરમ છે એ બધી મોબાાઈલમાં આવી ગઈ એટલે છોકરાઓ એમાં જ વ્યસ્ત હોય છે.
હા પણ મોબાઈલ કરતા આપણે આ રિયલમાં ખેલીએ કેરમ તો બહુ મજા આવે લુડો ખેલવામાં રિયલમાં કેટલી મજા આવે છે મને તો બહ રિયલમાં કાર્ડ્સ પછી કેરમ આ ચેસ ખેલવામાં પણ બહુ મજા આવે ચેસ તો આમ દિમાગની પણ કસરત થઈ જાય છે ચેસ રમવાથી તો.
સાચી વાત છે અમુક ઇન્ડોર ગેમ્સ એવી છે ને કે જેમમાંથી તમારા મગજ એકદમ શાર્પ થઈ જાય છે જે કે તમે કીધું ચેસ ચેસ રમવાથી તમારું માઇન્ડ એકદમ શાર્પ થઈ જાય છે આગળ કઈ ચાર્જ રમવી છે એનું તમારું મગજ સ તત વિચાર્યા કરે છે અને કેરમ કેરમ રમવાથી તમારો આમ કોન્સ્ટન્ટેશ વધે છે મતલબ તમે ઓલી ગોટીને એક જ નિશાના પર કેવું મારવા માટે તમે એક નિશા નો બ બનાવું છો. એ તમારે ધ્યાન કેન્દ્રિત કરવો પડે એટલે તમારું એ ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા વધે છે કેરમ રમવાથી.
હા એ તો બરાબર કીધું તમે કેરમ રમવામાં આપણે ધ્યાન કોન્સન્ટ્રેશન વધી જાય છે તો એ બધા ગેમ્સ આપણને ઘરની ગેમ્સ પણ રમવી જોઈએ અને આમ છે કે આ વરસાદ કે ગરમીના મોસમમાં તો એ ખૂબ ઉપયોગી છે કારણ કે બહાર એટલી ગરમી હોય કે આપણે બહાર રમવા નહી જઈ શકીએ તો આ બધી ઈન્ડોર ગેમ્સ આપણે રમી શકીએ છે.
હા સાચું કીધું હમણાં આ બધી ઇન્ડોર્સ ગેમ ત્યારે જ રમાય છે જ્યારે વાર વરસાદ પડતો હોય કેટલું કાદવ ખીચોડ હોય બહાર નીકળાય નહીં અને સખત ગરમીમાં ત્યારે આપણે આ બધી ગેમો રમી શકીએ. કે જેમ છે કાર્ડ છે લૂડો છે અને તમને ખબર આપડા ડ્રાઈવે તો પાચકાાની રમત હતી યાદ છે તમને પાંચ પથ્થર લઈને રમવાનું હોય.
એ તો મને એટલું યાદ નથી અમારે અમારા ટાઈમમાં અમે લોકો તો નહી રમતા અમે લોકો. તો આ પર્વત પાણીને આ બધું જ રમતા.
અચ્છા ગામડા સાઈડ છે ને આ બધી રમતો વધારે હોય છે પાચકાા જેવું બી બેસીને પાચિકા રમે છે પછી ઓલી લંગડી કૂદ ખબર એમ ઓલો આઠ બોક્સ બનાવીને લંગડી કૂદ શું કહેવાય એ.
હા હા હા એ એ એ તો હા. એ તો બહુ મજા આવતી અ તો એ તો મેં બહુ રમતી.
છુપમ છુપાય છે, હા અને તમને યાદ છે શા પકડી કરીને પણ એક ગેમ આપણે કેટલી રમતા સાચી
હા હા સાકડી સાકડી હા એ હા એ એમાં પણ બહ મજા આવતી હ. સાકડી રમવામાં એ તો તમને તમે એકદમ સાચી વાત કીધી કે સાકડી રમવામાં પણ બહુ મજા આવે.
હા અને આ બધી ઈન્ડોર ગેમ રમવાના ફાયદાઓ પણ છે, એનાથી તમારું શરીર મજબૂત બને છે, આપણું શરીર એકદમ મજબૂત બને, અને આપણે એક સાથે ટીમમાં એમાં રમતા હોઈએ એટલે એક ટીમ વર્કમાં કેવી રીતે કામ કરવું એ પણ આપણને શીખવા મળે કોની સાથે કેવો સંવાદ વાર્તાલાપ કરવાનો એ બધું આપણને ઇન્ડોર ગેમમાંથી સોરી આઉટડોર ગેમમાંથી શીખવા મળે છે.
હા એ તો બરાબર કીધું આ આઉટડોર ગેમ્સમાં આપને ટીમ વર્ક અને આપણની મિત્રતા પણ વધે છે. લોકો સાથે પછી કેટલા લોકો સાથે કોન્ટેક્ટમાં આવી અને બહ બહુ ગ્રુપ પણ વધે આપણનો, અને બહ મજા પણ આવે. ના તમે જેમ કીધું કે ટીમવર્ક તો ટીમવર્ક કરતાં પણ શીખીએ આપણે ટીમવર્ક કેવી રીતે થાય છે, અને લોકો સાથે આપણે આમ આ બધી ગેમ્સ રમવીશ તો તો જ આપણને ખબર પડે છે.
બિલકુલ અને આજકાલ તો આ બધી જે આઉટડોર ગેમો છે. જેમ કે ક્રિકેટ છે, ખોખો છે, લૂડો કબડ્ડી એમાં તમે તમારું કરિયર પણ બનાવી શકો છો. તમે આંતરરાષ્ટ્રીય કક્ષાએ, ક્ષેત્ર કક્ષાએ, રમીને તમે દેશનું પ્રતિનિધિત્વ ત્વ પણ કરી શકો છો.
એ તો બરાબર કીધું આ ગેમ્સમાં તો આપને ન કરિયર પણ બનાવી શકે છે. કેટલા બધાં આવાં ક્રિકેટર ને ફૂટબોલર છે જે લોકો ખાલી આ ક્રિકેટ રમીને કેટલા આગળ વધી ગયા છે. એ લોકોનું કેટલું નામ બની ગયું છે, કે ભાઈ આ લોકો ખાલી ક્રિકેટ રમવાથી કેટલા ફેમસ છે અને કેટલો કમાવે છે એનાથી.
સાચી વાત છે. એટલે એે ગેમમાં પણ તમે તમારું સારો એવો કરિયર બનાવી શકો છો. એટલે તો આપણે અને સ્કૂલમાં પણ એક સ્પોર્ટ્સનો પીટી નો પીરિયડ હોય જ છે કે છોકરાઓને અલગ અલગ જાતની ગેમ રમાડ રમાડે છે ત્યાં.
હા એ તો બરાબર કીધું કે છોકરાઓને પણ પીટી પીરિયડ હોય છે, તો એ પીટી પીરિયડમાં ગેમ્સ ખેલાડે અને સ્કૂલમાં પણ કેટલો આ સ્પોર્ટ્સને પ્રોત્સાહન કરે છે, કેટલા લોકોને સ્પોર્ટ્સમાં ભાગ લેવાડે છે. અને બધાને રમાડે છે અગાર આગળ વધવામાં પ્રોત્સાહિત કરે છે.
હા અને આ બધી ગેમ રમવાથી તમારું શરીર પણ સારું રહે છે. તમે તંદુરસ્ત પણ રહો છો, અને તમારું શરીર કેટલું મજબૂત થઈ જાય છે.
સાચી વાત કીધી, તમે કે ભાઈ આપણનું શરીર એકદમ મજબૂત બને છે. તો એટલે જ છે કે ભાઈ આપણને આ બધા ગેમ્સ ખેલવા જોઈએ પણ આજકાલ ના બાળકો આવું સમજતા જ નથી. આજકાલ તો બાળકો ખાલી ફોનમાં જ હોય છે. ફોનની ગેમ્સ ખેલે, ફોનની અંદર જ કેરમ ને ચેસ ને કાર્ડ ને બધું ફોનમાં જ રમી લે છે.
હા પણ આ જ આપણે પરિવાર સાથે આપણા ફ્રી ટાઈમમાં કેવો પરિવાર સાથે બેસીને જો લૂડો રમીએ કેરમ રમીએ, પત્તા રમીએ તો કેવી મજા પડી જાય. એક પરિવારનો કલિટી ટાઈમ હોય તે પણ એકદમ સ્પેન્ડ થઈ જાય અને પરિવાર સાથે બહુ જ મજા.
હા એ તો છે જ ને પરિવાર સાથે આ બધી ગેમ્સ દ તો આપણે પરિવારને ટાઈમ પણ આપી શકીએ, અને ગેમ્સ ખેલી, એટલે આપનું પણ માઈન્ડ ફ્રેશ થઈ જાય. આ જેમ કે લોકડાઉન હતો, ત્યારે કેટલા લોકો ઘરમાં લુડો અમે પણ અમારા ફેમિલીના લોકો લોકો બધા બેસીને લુડો ખેલતા, બહુ મજા આવતી લુડો પછી, કાર્ડસ લોકડાઉનમાં ઘરે બેઠા બેઠા આ બધી ગેમ્સ ખેલવામાં બહુ મજા આવી હતી.
સાચે જ છે. અને અરા, ફેમિલી અને મિત્રો સાથે કેરમ રમવાની પણ કેટલી મજા આવે છે! કોઈક વાર તો આપણે ચીટિંગ પણ કરી લઈએ ને, પછી કેવા ઝઘડા થઈ જાય ભાઈ-બહેનોના!
એ તો છે. જ મારા મારી પણ થઈ જાય છે. આમાં તો કે ભાઈ તું કેમ ચીટિંગ કરી કે આવું બધું પણ મજા તો બહ આવે હ ફેમિલી સાથે આ બધી ગેમ્સ ખેલવામાં પણ બહ મજા આવે.
એટલે તો આપણે છે ને અત્યારના જનરેશન શીખવાડવું પડે કે તમે આઉટડોર અને ઇનડોર ગેવી જેવી રમત પણ જાતે તમારા તમે રમો મોબાઈલમાં રમવાને બદલે આ બધી ગેમો રમો તો તમને બહુ મજા આવશે એટલે હું વિચારી રહી બધા છે. ને આપણે ભેગા મળીને આપણે જેવું પેલા ખો-ખો કબડી પછી તમને ખબર ગીલી દંડા?
હા ગિલી દંડ હું
હા. અત્યારના છોકરાઓને તો ગીલી દંડા એટલે શું ખબર જ નહીં આવે છે. પછી તમને ખબર આપણે લખોટી રમતા
હા લખોટી પણ રમતા લોકો હું પોતે જાતે નહી ક્યારે પણ ખેલી છું. પણ મને ખબર છે. કે લખોટી પણ ખેલતા
હા લખોટી છે. પછી ભમરડો અત્યારે તો ભમરડો પણ એક ટોયના રૂટમાં આવે ગયો છે, તો એમાં આમ ટોયથી જ થાય છે, ઓલું દોરીવાળું જે આપણે રમતા એવું તો છોકરાઓને આવડે જ નહીં
હા, એ ડોરી વાળો કેટલી મજા આવતી ભમરડો ગુમાવ, ગુમાવ, મન તો બહુ પસંદ, ગમતો એ ભમરડો ગુમાવાનો
તો, આપણેે તો આમ કેવું કોમ્પિટિશન જેવું રાખે, મારો ભમરડો સૌથી વધારે ફરવાનોય છે, જે
હમ, બહુ મજા આવતી આપણા ટાઈમ તો અલગ જ હતો, આપણનો ટાઈમમાં આપણે બહુ આઉટડોર ગેમ્સ ખેલતા અને બહુ મજા કરતા હવે આંબે ના બાળકો આ મજા ની કરતા મળે
બસ હ આપણે આજના યુગને એ શીખવાડવું અમુક ગેમો જે હવે બધી વિલુપ્ત થઈ રહી છે, ને એ આપણે હવે આપણા છોકરાઓ સાથે રમીને પાછી લાવીએ જેમકે કબડ્ડી છે. ભમરડો છે, લખોડો, લખોટી છે, સંતા કોકડી એ બધી રમીને એ લોકો ને બી મને વિશ્વાસ છે, કે બહુ મજા આવશે
હા એ તો છે, જ કઈ નઈ આપણે પ્લાન બનાવીને આપણા બાળકો સાથે આ બધી ગેમ્સ ખેલવાના
હા, ચોક્કસ એક દિવસ જરૂર આપણે આ લોકો સાથે પણ રમશું અને એ લોકો
હા, હા, એ લોકોને આપણને જ શીખવાડવા પડશે
હા. કે તમે બહાર રમો તો ત ટીમવર્ક, ટીમવર્ક કરતાં તમને આવડે લોકો સાથે કેવી રીતે સંવાદ કરવાનો અને બહાર તમે રમવા જઓ તો તમારા મિત્ર પણ વધે ને એકબીજાને જોઈને વાતો કરીને આપણા કેટલા બધા મિત્રો વધી જાય છે
એ તો છે, જ આપણે કેટલા બધાથી ઓળખાણ થાય કેટલા બધા નવા નવા લોકો આપણા ગ્રુપમાં એડ થાય એટલે બધું જાણવા મળે કઈ નહી, આપ એકદિવસ પ્લાન કરીને મળીએ પછી
હા, ચાલો બાય